હલો
હમ
કેમ છે ભાઈ બન
મજામાં યાર તું કે શું ચાલે છે?
બસ યાર લાાઈફ તો ચાલે છે પણ આજે અચાનક આપડી દોસ્તી યાદ આવી ગઈ
હા યાર કેટલા વરષ થઈ ગયા આપણે સાથે છીએ.
સાચું કવું તું સ્કૂલ ના પેલા દિવસ થી આજ સુધી ઘણું બધું બદલાય ગયું. પણ આપડી દોસ્તી નથી. બદલાઈ
એ જ તો અસલી ભાઈ બંધની નિશાની હો છે સમય બદલાયલો લોકોું બદલાય પણ સાચો મિત્રો નથી બદલાતા
યાદ છે જયારે હું પેલા દિવસે સ્કૂલમાં એકલી બેઠી હતી અને બધા મને ઈગ્નોર કરતા હતા
અને હું તારી પાસે આવીને બેઠો હતો.
હા અને ત્યાંથી આપડી વાત શરૂ થઈ હતી
ત્યારે કોને ખબર હતી કે આ ઉલખાન એટલી મજબૂત દોસ્તીમાં બદલશે
દોસ્તી એટલે શું તારા માટે
મારા માટે દોસ્તી એટલે એવો વ્યક્તિ જે તારા સુખમાં પણ હોય અને દુઃખમાં માપ
વાહ મારા માટે દોસ્તી એટલે ફેમિલી જે આપણે પસંદ કરીએ છીએ.
ખરેખર કેટલી વાર મિત્રો ફેમિલી કરતા પણ વધુ સમજે છે.
બિલકુલ મને યાદ છે જયારે મારા એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હતા
તું ઘણી દુખી હતી ને
હા પણ તું રોજ મને મોટીવેટ કરતો હતો
કારણ કે મને ખબર હતી કે તું ટેલેન્ટેડ છે બસ કોન્ફિડન્સની જરૂર હતી
સપોટ વગર હુ કદાચ ઊભી પણ ન થઈ શકી
હમ દોસ્તી ન મતલબ જ એ છે. કે એકબીજાને સંભાળી લેવાનું
આજે લોકો સોશિયલ મીડિયા પર હજારો ફેન્સ બનાવે છે.
પણ સાચો મિત્રો કેટલા હોય છે.
ખૂબ ઓછા.
મારા હિસાબે તો એક સાચો મિત્ર સો ફેંક ફ્રેન્ડ કરતા વધુ કિંમતી હોય.
સાચી વાત
યાદ છે. આપડી ક્રિકેટ મેચ
અરે હા જ્યાં હું લાસ્ટ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી
અને તું ઘરની અપસેટ થઈ ગઈ હતી.
પણ તું કેતો હતો ગમે હાર્યા છીએ. દોસ્તી નથી ગેમ હાર્યા છીએ દોસ્તી નઈ.
કારણ કે મેચ કરતા દોસ્તી મોટી હોતી.
આજે પણ એ લાઈન મને યાદ છે.
કેટલી વાર આપડા ઝઘડા પણ કર્યા છીએ.
હા યાર ઘણા ઝગડા કર્યા.
પણ ક્યારેય એકબીજા સાથે વાત કરવાનું બંધ નથી કર્યું.
હ કારણ કે ઈગો કરતા દોસ્તી મોટી હતી.
લોકો ઇગોમાં સંબંધો તોડી નાખે છે.
પણ સાચે ભાઈબંધ સંબંધ બચાવવા પ્રયત્ન. કરે છે.
તારી લાઈફમાં સૌથી મોટી હેલ્પ ક્યારે કરી હતી મેં.
બ જાયારે મારા ઘરમાં પ્રોબ્લમ હતી અને હું મેન્ટલી ડિસ્ટર્બ હતી.
મને યાદ છે.
બધા દૂર થઈ ગયા હતા પણ તું સાથે ઊભો હતો.
કારણ કે દોસ્તી માત્ર હસવાની નથી રડવાની પણ હોય છે.
આ લાઈન ઘણી સારી છે. જયારે તું બિઝનેસ સ્ટાર્ટ કરવા ડરતો હતો.
હા
મેં તને રોજ કોન્ફિડન્સ આપ્યો હતો.
અને આજે એ બિઝનેસ સારી રીતે ચાલે છે.
મને તારા પર વિશ્વાસ હતો.
સાચો મિત્ર મિત્ર એ જ હોય છે. જે તારા કરતા વધુ તારા પર વિશ્વાસ કરે.
વાહ ભાઈબંધ.
આજે લોકો પૈસા પછાડે દોડતા હોય છે.
પણ પૈસા બધું નથી.
સાચી વાત પૈસાથી ઘણું મળી શકે પણ સાચી દોસ્તી નથી મળી શકે
કેટલા લોકો પૈસા માટે મિત્રતા કરે છે.
અને પેસા જતા દોસ્તી પણ જાતી રહી છે.
પણ આપડી દોસ્તીમાં ક્યારે પૈસા વચ્ચે નહી નથી આવ્યા.
કારણ કે આપણે એકબીજાની વ્યક્તિત્વ તરીકે પ્રેમ કરીએ છીએ ફાયદા માટે નહી
તને લાગે છે કે દોસ્તી અને ભાઈબંધમાં શું ફરક છે?
જો દોસ્તીથી શરૂ થાય છે પણ જયારે સંબંધ લોહી કરતા પણ મજબૂત બની જાય ને ત્યારે ભાઈબંધ બની જાય.
મસ્ત જવાબ હો બાકી
તેન લાગે છે કે આજકાલની જનરેશન સાચી દોસ્તી સમજી શકે?
કેટલાક સમજે છે, કેટલાક નથી સમજતા
હું માનું છું, કે સાચી દોસ્તી એક્સપિરિયન્સ થી સમજાય
બિલકુલ બિલકુલ.
જારે મુશ્કેલ સમય આવે ત્યારે ખબર પડે કે કોણ પોતાનું છે, ને કોણ પરાયું
હમ અને કોણ માત્ર ઓળખાણ છે,
સાચું
જો હું એક દિવસ બીજી સિટીમાં શિફ્ટ થઇ જાઉં તો
તો શું થાય દુસ્તી ડિસ્ટન્સથી નથી તૂટતી.
હા દિલ જોડાયેલું હોય તો અંતર ન ફર્ક નથી પડતો.
બરોબર.
આપડે બધા થઈ જશું પણ આ દોસ્તી યાદ રશે
અને અને આપડ બાળક લોકોને આપણી દોસ્તીની વાત કરીશું
હા હા એ પણ કેહે છે, કે આ બે લોકો ક્યારે મોટા થયા જ નથી
સાચી વાત
દોસ્તીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે?
વિશ્વાસ
અને બીજા નંબર પર?
ભરોસો
અને ત્રીજા નંબર પર?
સમય
સમજાયું
જો તમે સમય ના આપો તો સંબંધ ધીમે ધીમે નબળો થઈ જાય.
વાહ યાર
દોસ્તી પણ એક પ્લાન જેવી હોય છે.
કેવી રીતે?
રોજકેર કરો તો હરિયાલી રહે ઇગ્નોર કરો તો સુકાઈ જાય.
મસ્ત એક્ઝામ્પલ.
ચાલ હવે ચાય પીવા જઈએ
ના ના હવે ક્યા
ચાય ની પહેલી સીપ સાથે એક સવાલ પૂછું?
પૂછને ભાઈબંધ
તને ક્યારે લાગ્યું કે આપડી દોસ્તી નોર્મલ ફ્રેન્ડશીપ કરતા વધુ છે.
મને તો ત્યારે લાગ્યું જ્યારે હું હોસ્પિટલમાં એડમિટ હતી
હ હા એ સમય
બધા લોકો એક બે વાર મળવા આવ્યા હતા પણ તું રોજ આવતો હતો
કારણ કે મને તારી ચિંતા હતી.
ત્યારે મને સમજાયું કે આ ફ્રેન્ડશીપ નથી આ ભાઈબંધ છે.
સાચો સામ સંબંધ મુશ્કેલ સમયમાં જ ઓળખાય.
બિલકુલ સુખમાં તો બધા સાથે હોય છે.
હા દુઃખ માં સાથે ઉભો રય ને એ અસલી માનસ.
યાદ છે કોલેજની કેન્ટીન?
અરે યાર કેટલી બધી મેમરીઝ છે ત્યાંની.
લેક્ચર કરતા વધુ સમય તો આપડે કેન્ટીનમાં પસાર કર્યો હશે.
અને બધા ફ્યુચરના પ્લેન્સ બનાવતા હતા.
હા કોઈ એન્જિનિયર બનવાનું કેતું તો કોઈ બિઝનેસમેન
અને આપડે તો રોજ પ્લેન બદલતા હતા.
હા હા એક દિવસ સ્ટાર્ટઅપ બીજા દિવસે વર્લ્ડ ટુર
લોટરી જીતવાની વાત
પણ એ મસ્ત દિવસો હતા
લાાઈફ સિમ્પલ હતી ત્યારે
હમ હવે તો રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે.
પણ એક વાત સારી છે
કઈ
સમય બદલાય પણ આપડી બોન્ડિંગ નથી બદલાણી.
હા એ વાત તો છે મને પણ ઘણી ગમે છે
તને ક્યારે મારું ખોટું લાગ્યું હોય
ઘણી વાર
અરે વાહ એટલી હોનસ્ટિ.
પણ ખોટું લાગ્યું એટલે દોષી ઓછી નથી થાય
એક્ઝામ્પલ આપ.
ત્યારે તું ગુસ્સેમાં બધા સાથે વાત બંધ કરી દેતો.
એ મારી ખરાબ આદત હતી
હતી નહીં થોડી ઘણી હવે પણ છે
હા હા સાચું પકડી લીધું
પણ મને ખબર હતી કે અંદરથી તું ખરાબ નથી
તને મને મારા કરતા વધુ સમજાય છે
દોસ્તીમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે
કેટલાક લોકો એક નાની વાતમાં ઇમ્પોર્ટન્ટ સાભંધ તોડી નાખી
હમ કારણ કે એમને સંબંધ કરતા ઈગો વધુ પ્યારો હોય છે
આપડે પણ કેટલી વાર આર્ગ્યુ કર્યા છીએ
પણ ક્યારેક ગુડ બાય નથી કીધું
કારણ કે આપડે પ્રોબ્લેમ સાથે લડ્યા એક બીજા સાથે નહી
વાહ આ લાઈન મસ્ત હતી
તો નોટ કરી લે ન
ઓલરેડી કરી લીધી
તને શું લાગે છે દોસ્તી માં સિક્રેટ શેર કરવા જોઈએ
જો ટ્રસ્ટ હોય તો કેમ નહી
હા
પણ દરેક વાત શેર કરવી જરૂરી નથી
બરોબર
રિસ્પેક્ટ પણ જરૂરી છે
મને ગમે છે કે તું ક્યારેય જજ નથી કરતી
હા કારણ કે હું પરફેક્ટ નથી તો બીજાને કેમ જજ કરું
બરાબર આજે મને પેલા ના દિવસે શુંભું યાદ એવા આપડા મે મરીશ
સાચું કહ્યું ચાલો તો આવજો મળશુ પછી,
એ એક ભેજા ચાય પીસું
હમ હ બાય
બાય
બાય